હેલો. હેલો બસ મજામાં તો મારે ડ્રેસો લેવા છે?
ડ્રેસો પણ કેવા-કેવા પેટર્ન ના
હું તમને મોકલીશ પેલા મારા અરવિંદ કાકાના ઘરનો ડ્રેસ છે ને
અચ્છા પણ અત્યારે તો મારી પાસે એક રૂપિયોય નથી. બોતેરાઈ બોતેરાઈ બોતેરાઈ. તમને ખબર હું બસ સ્ટેશને ઉભી છું.
હા તો બોતેર માં બેસી જાઓ.
પણ અહિયાં ગોધરેજ ગાર્ડન સીટી લખેલું છે. આ જશે ને સારુ તો બસ તો પછી. હું બેસી જઉં છું હા હા હા હા જશે જશે ને મારી પાસે ટિકિટ ઓલરેડી છે જ એટલે વાંધો નહી ઉભ આઈ ગઈ. એક મિનટ હો ચડી રહી છું ચાલુ રાખજો. હા ભાઈ બોલો.
બોલો.
માર આગળ . આજ તો તમારી બેમપણી જયશ્રી મને મળી હતી.
શું કેતીતી.
કીધું જોબ ન તો કે હા હ હું કહીશ એમ તો જો કે ટેન્શન નથી. કે એક બે જગ્યાએ વાત કરી છે હવે એક બે જગ્યા માં કાલ સોમવાર સુધી ક્યાંક ને ક્યાંક થઈ જશે હા દરમાં ટચમાં. દરમાં ટચ કેમ કાલે શું છે?
મામાના ઘરે મમ્મીને રોટલી કરવી છે. જમવાનું હા તો જતા આવજો. હમ્મ હમ્મ બોલો. હમ્મ અને મારી વાત સાંભળો તો તમારે ડ્રેસ લેવા છે.
સેજ નથી લેવા અત્યારે મેં વચ્ચે જ બે લીધા મારી બેને બહુ મોંઘા મોંઘા
પણ એનો પ્રાઇસ છે જ અત્યારે એટલો.
હા જે પણ વાંધો નહી.
અને મારે એક છસો રૂપિયા નો લેવાનો છે પણ એને ઓનલાઈન આપ આપવાના છે મારે તો હા હમ્મ.
હું કરી દઈશ ઓનલાઈન.
પણ હું તમને કેશ કેવી રીતે આપુ પછી હ.
જયારે આપવા હોય ત્યારે આજે તમે શું મંગાયુ મિશો પરથી. અચ્છા એ અમારા માટે જ મંગ
હા-હા તમારા માટે. માટે. પછી તમને ના ગમે તો મને આપી દેજો.
એવું છે સારું. મને તો લાગે તમારું કોઈ સ્કીન
ના-ના હું ક્યાં સ્કિન કેર
ઓ હા નઈ.
તો મારી વાત સાંભળો તો, મારા અત્યારે એમ તો મારી જોડે રોકડા છસો રૂપિયા છે, એમ
હ, હ ક્યાથી આયા.
આ આના માંથી જયા છે. પાંચસો પેલા, અને છસો પેલા
એટલે આમાંથી, તમારે પાંચસો ને છસો
ના પાંચસો, અને સો મારા નવસો રૂપિયા આયા ટોટલ
અત્યાર સુધીમાં બોલો કેટલું સારું, તમે સાચું તમે વિચારો કોઈ તમને ઘરે બેઠા નવસો
મને કોઈ ના આપે પ્લસ મારે અત્યારે એટલા તો ડ્રેસ લેવો છે, અને એમાં બી માર સાસુ એ કીધું કે વાંધો નહી હું છન આપી દઈશ પૈસા એન હમ, બોલો હ હલો તો વાંધો નઈ હમ્મ, તો પપ્પા આપશે છસો રૂપિયા તો હું પપ્પાને કેશ આપ હા, તો હું પપ્પાને કેશ આપી દઈશ.
હઓ. બોલો
હમ બોલો. હમ
હા.
મળી જશે, મળી જશે હમ, હમ, હમ
મસ્ત છે.
હમ, બોલો
બોલો, તમે
હું, અત્યારે એક હજારમાં ત્રણ લઈ આવીને ડ્રેસ
એ સારા છે.
પહેર્યો તો તમે
પહેયો તો બી એજ દિવસે જોબ ગઈ તો
હ કોઈનો મેસેજ વેસેજ તો, નહીં આવતો ને કુલદીપનો કોઈનો
છે. મે તો આજ તો એ બી કામ પર ગયો છે. આજે એનું કઈ નઈ આવે એ હવે આખો દિવસ કામ કરે સવારે ખાલી આવજે ના સવારે આવ તુ કે પન બધા દુખે છે, પણ જતો રહવું આપીશ એમ ઘરે નઈ ગમતું હ,, ઓફીસ ગયો કામમાં હસે
હ બાકી કઈ કેતો તો નથી, ને સગાઈ લગન
ના, ના અત્યાર તો એવું કે છે કે તમે બસ જોબમાં ક્યાંક સેટ થોવ અને ટેન્શન ઓછું કરો બસ હ, અચ્છા. હા કમ ભૂખ લાગે છે. હમ બસમાં ચાલુ બસ માં શું જમવું હ, હ ઘરે જઈને જમીસ ના બેે, ના હવે બસ આજનો દિવસ ફરવું છેને, કાલનો દિવસ પછી નહી. પછી જોબ મળી જશે હમ્મ
ડરમા, ટચમાં થઇ જા, ય ને તો વાંધો નહી નય
હ, એ એમ જોવા જાય ને તો એમ સા સીધો જ રસ્તો છે.
હમ્મ, પણ ત્યાં ડર નહિ. લાગે તમને
કેમ છે.
ડરાવનો, રસ્તો નથી. થોડો
ના ભઈ, ના કેટલી પબ્લિક પેલેડીયમ મોલ જોયો. તમે બસ એના થોડા આગળ છે, બસ
તે તો કેટલો દૂર છે. પેલેડિયમ મોલ તો
હવે, જોઈએ ત્યા થાય તો ત્યાં ની તો બીજે, બીજે તો ચાલી જ જાય છે. કંઈક, કરીશ હોય તો
એમ, તો પેલોડિયમ મોલ બી આપડા અંદર વાળા રસ્તે, થી જવાય છે.
હા, અંદર વાળા નઈ અને પેલેડિયમ મોલે જો મેમે જોયતું સીધો જ રસ્તો છે. એ તો વાંધો નઈ લોકો, નરોડાતી ને ક્યાં ક્યાંથી નોકરીઓ કરવા આવે હા, સારી નોકરી માટે વિચાર
વાંધોની, વાંધોની બોલો હમ, પણ ચેતીને રેવાનું બહાર નીકડે એમ હમ
બહાર થોડુક ચેતીને રવાનુ
હા
મને અત્યારે, પેલા એને કીધું હોત ને ડ્રેસ નુ તો, એ હોત એમ
પણ કઈ નહી, આવે કે
હમ એજતે હમ્મ, બ
બોલો, બીજુ ગાને પછી આપડે બહ બધી વાર્તાઓને કીધી નહી.
હા, મજા આવે આજે મારે કોલ પતાવાના એટલે મુ ના ઊંઘી
અરે હા, નહી, આજ તો છેલ્લો દિવસ છે આજ તો પતાવાજ પડશે બીજા પાંચ ભાઈ, જોડે કરી લેજો
ભાઈ, તો કશું જવાબ જ નથી. આપતા
એવુ
હ
કઈ, નહી
હા
આ
આજે, મારે ભી પતાવા પડશે મારા તો હજુ સોળ જ થયા છે. હમ્મ
હ એકવીસ, એકવીસ
અને આ બાવીસમા છે, એમ કઈ, ન બીજા એ મને કાતો ભાઈને કરી દેજો ના આજે પતાઈન, પાર મૂકો હવે તમે પઈ નવું કામ આવશે હા. હું ભી આજે પતાવું છું જેટલું બને છે. આઈ જસે ગુજરાતમાં જ તો આવસે બધુ.
હમ. ના ના સરસ સારુ સારુ વાંધોની, મને એ જ હુ સૂતી હતી પણ મેં કીધુ લાવ કોલ પતાયી ડોઉ કે ઉંગી
ના ના કોલ પતાય દો આજે આજના આજ પતાયતો સારું.
હમ એજ તે. વાંધોન વાંધોન. પૈસા બ પૈસા બહ ઓછા આવે છે આમાં.
આવસે આમાં કટકે કટકે આવે ને એટલે એક સાથે આવે ને તો ભેગા થાય. એકસાથે નહી આવતા. અચ્છા બોલો.
હા બોલો.
કંટાળો આવજ ભૂખ લાગે છે ઘરે જઈ બરોબર પછી થોડી વાર સુઈ જાઇ, પછી પાછી ઉઠીન કોલ ચાલુ કરીસ.
હા હા હા એવું કરજો. થોડી વાર સુઈ જજો કેમ કે થાક લાગે ને, પછી કોલ તો આપણે રાતે બાર વાગ્યા સુધી બી પતાય દઈશું.
હ તો હો એ તો રાત્રે બાર વાગ્યા સુધી ઈ કઈ નહ એ બધું જ કેતા તા કે સર એવું બોલતા તા મેં કીધું એને મેં કીધું સર એવું કે છે કે ત્રણ ચાર વાર હેલ્પ કરી તો કે હ તો એ બોલ્યો, કે હું મારી સામે બોલશ તો કહીશ કે સર આપડે ત્રણ ચા બારવાર એને પૈસા આપ્યા ત ક્યારે ક્યારે આપ્યા તા. એવું જ પૂછીશ, એટલે શું એમની જોડે જવાબ મળશે જ નહી એમ, તો કે ત્રણ ચાર વાર સેના એમ, તો એક વાર કરી હતી એમે પાંચ હપ્તા પતાય તો પૈસા પાછા આપી હતા. તો આવી રીતે ના ગણવાય ને, એ એને ખુન્નસ કાઢે છે. એની દાજ કાઢે છે હ દાજ કાઢે છે બીજું કઈ, હા એજ તો. કાંઈ નઈ.
હમ.
હા
ઊંઘી જો જો વા ત ઘરે જઈને. મારો ઊઘું તું, હ બોલો. તમે ઘરે પહોચશો પાઈ મુ બી ઊઘી જઈશ.
તમે બે ત્રણ કોલ પતાવી દો મારી સાથે પછી ઊંઘજો.
હા એટલે મારે બે ત્રણ પછી જાય ને તમે ઘરે જાઓ એટલે.
હા હા પચી જશે એમ તો હું અહિયાં આ આવી ગઈ અખબારનગર.
હા તો તો વાંધ
હ નઈ નહ તમે બોલે રાખો.
અમારે હવે શું કેવાય મારે ડ્રેશોને એ કરવું છું ટ્રિપલ એકસલ નું કીધું મેં એને.
તો છે, દિને
હશે
બરાબર, તો સ્ટેટસ નહી. આવતા કોને સ્ટેટસ રા
એ મને ફોટા મોકલ્યા છે એને
અચ્છા હુ, મોકલે છે. ફોટા એમ બરાબર સારુ હુ કરુ, પછી બાય બાય